હેલો
કેમ છો?
બસ મજામાં તમે બોલો કેમ છો?
બસ હું પણ મજામાં આતો બેઠા બેઠા એમ વિચારાયો કે ચોમાસાની ઋતુ છે તો બધા તો ઘરમાં જ બેઠા હોવાના પણ આપણેે છે ને આપણા સારા સ્વાસ્થ્ય માટે શું કરવું જોઈએ મેં કીધું એના વિશે આપણેે કઈક વાત કરીએ
ઓ આ તો ખુબ સારો વિષય છે અત્યારે તો પણ છે કારણ કે અત્યારે હવે વરસાદ વધ્યો વાતાવરણ બદલાયું તો લોકો બીમાર બહુ જલ્દી પડશે
હા બસ એજ એટલે સારા સ્વસ્થ હોવું એટલે કેવું કે ખાલી બીમાર હોવું એવું જ નહી હોતું કે આપણે શારીરિક માનસિક અને ભાવનાત્મક રીતે આપણે તંદુરસ્ત રહેવું પણ સારા સ્વાસ્થ્યનો એક ભાગ છે જયારે શરીર અને મન બંને સ્વસ્થ હોય ત્યારે જીવન પણ આપણું ખુશખુશાલ થઈ જાય છે અને જયારે આપણે સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વની બાબત જોઈએ ને તો મારા મતે તો એજ છે કે આપણેે સંતુલિત આહાર સૌથી મહત્વનો છે આપણેે રોજના ભોજનમાં આપણેે લીલા શાકભાજી ફળ દૂધ દાળ અનાજ અને પૂરતું પાણી આપણેે હોવું જોઈએ અત્યારે જે આપણેે જંક ફૂડ ખાઈએ છીએ અને જે વધુ તેલ વાળો ખોરાક હોય છે એ આપણે ઓછો લેવો જોઈએ અત્યારની જનરેશનને તો બસ એવું જ હોય છે કે ઘરનું ખાવાનું નહી ભાવતું એ લોકોને બહારનું જે બધું પિઝા બર્ગર ફ્રેન્ચફ્રાઈસ પછી ઢોસા ઈડલી બસ એ બધું જ બહાર નું ભાવતું હોય એ બધું બી ખાવું જોઈએ પણ ઘરે બનાવીને ખાવ ને બહારનું આપણને શું ખબર કે કોણ કેવી રીતે બધું બનાવે છે તો એ આપણા સ્વાસ્થ્ય માટે સારું હોય કે સારું નહી હોતું એ બધું આપણને ખબર હોતી નહી એના કરતા આપણે જે ઘરનું જે મમ્મી જ બનાવતી હોય સ્વચ્છ રીતે તો એ જ આપણે ના ખાઈએ
હા એ તો તમે સાચી વાત કીધી કે બાનું જે છે ઓછું ખાવું જોઈએ કેહેવાય ને કે વન્સ ઇન અ વાઇલ્ડ એવરીથીિંગ ઇઝ ફાઈન એમ એ કોઈક એક વાર ચાલ આપડે કોક દિવસ કોક બહાર બહાર જતા રહ્યા કે કોઈ અ પ્રસંગ છે કે ગમે છે ગમે તે છે બરાબર છે પરંતુ આપણે દરરોજ દરરોજ જો બારનું ખાઈશું દરરોજ દરરોજ જો એનો એ જ આહાર લઈશું તો આપણું પેટ જે છે એને ઘણું નુકસાન થશે અને કેહેવાય ને કે બધી વસ્તુ બધા રોગોની શરૂઆત પેટથી જ થાય જો તમારું પેટ જો તમારું પેટ ખરાબ હોય તમને અ કોઈ બી ઈસુ પેટમાં થાય એટલે અ તમારું જે છે મૂડ તમારી માનસિક સ્થિતિ પર અસર કરે તમારું મૂડ ખરાબ થવા લાગે તમારું મૂડ ખરાબ થવા લાગે એટલે તમે રોજિંદા જીવનોમાં તમે સારી રીતે ધ્યાન ના આપી શકો એટલે ત્યાં જે છે થોડી અડ જણાવા લાગે તમે થોડા માનસિક રીતે તમે ચીડચીડા થઈ જાવ પરંતુ તમે તમારા પેટ નું ધ્યાન રાખવો પેટથી જ બધા આયુર્વેદમાં એવું કહેવામાં આવ્યું છે કે પેટથી જ બધ ધા રોગો ની ના રોગોથી ધ્યાન રાખશો તો અ જે છે આગળ તમને કોઈ બીજા રોગ નહીં થ હવે પેટનું ધ્યાન કઈ રીતે રાખવું પેટનું તો એ ધ્યાન એ રીત તે રાખવું કે આપડે આપડા આહાર જે છે કારણ કે પેટમાં જે એનર્જી નો સ્ત્રો છે તો આપડો આહાર જ છે તો એ આપડે આહાર કયા પ્રકાર નો લઈએ છેીએ એનું ધ્યાન રાખવું જોઈએ તમે કહ્યું એમ કે બહારનું ન ખાવું જોઈએ બીજું કે તમારા ની શરીર પ્રકૃતિ કયા પ્રકારની છેતમારે જાણવું જોઈએ કે તમને કયા પ્રકારનો ખોરાક લે છે જે ફાવે છે અમુક લોકોને તીખો ખોરાક ન ફાવ તો હોય અમુક લોકોને તીખો ખોરાક ચાલી જ હોય અમુક લો કોને જે છે બહુ ઠંડો ખોરાક ન ખાઈ શકતા હોય ત્યાં તો ખાતો તકલીફ પડે અમુક લોકોને જે છે એ જે સુગર જે છે એ ના ખાવાની હોય કારણ કે એમનું જે મેટાબોલિઝમ જો લો હોય તો જે શુગર છે કે કોઈ બી વસ્તુ છે જે ડાયજેસ્ટ ના કરી શકે એના લીધે છે એ એમને વિવિધ પ્રકારના રોગો થાય છે પછી અ અમુક લોકોને જે છે એ અ બો તળેલું ન ખાવું જોઈએ બઉ તેલ વાળી વસ્તુ ન ખાવું જોઈએ એ બધું વસ્તુ ધ્યાન રાખીને તમને કયા પ્રકારનું તમારે ખોરાક તમારા માટે લાભદાયી છે ખાસો તો કયો નહી હોય એ તમારે જાણવું જોઈએ અને તમે કહ્યું એમ કે ખાલી બીમાર હોઈએ એને જ કઈ બીમાર ના પડે એને જ કઈ સ્વસ્થ રહે એવું ના કેવાય આપડા ભારતમાં કેવું છે કે જયારે લોકો ખૂબ બીમાર પડી જાય છેલ્લે એન્ડ સુધી જયારે બધી વસ્તુ આઈ જાય ત્યારે જે છે એ દવા કરાવતા હોય છે પરંતુ એવું ન કરવું જોઈએ તમારે નિયમિત નિયમિત રીતે તમારે એક તો વાર્ષિક રીતે તમારે તમારા આ ખા શરીર નું ચેકઅપ કરાવવું જોઈએ તમે જયારે તમારા શરીરની આખું ચેકઅપ કરાવો ત્યારે જ તમને ખબર પડે કે તમારે કયો રોગ છે કયો નથી પહેલી વસ્તુ અને બીજી વસ્તુ તમારે મહિને મહિને યા તો થોડા થોડા અંદરે તમારો બ્લડ ટેસ્ટ કરાવો જોઈએ કારણ કે કોઈપણ રોગ તરત ન શરૂ થઈ જાય હા નાના મોટા રોગ છે શરદી ઉધરસ તાવ એ બધું તો તરત શરૂ થઈ જાય પરંતુ જે બધા મોટા જે રોગ છે કેન્સર છે મલેરિયા છે ડેન્ગ્યુ છે એ બધાને પેલા ઇનિશિયલ સ્ટેજ હોય જો એ ઇનિશિયલ સ્ટેજમાં ડાયગ્નોસ્ટ ડાયગ્નોસ્ટ મતલબકે તમને ખબર પડી જાય તમને રોગ છે તો એ રોગ થી જે છે એ બચવાની કામગીરી બહુ વહેલા શરૂ થઈ જાય અને રૂ પરંતુ જો તમે લાસ્ટ સ્ટેજ ઉપર આવી જાવ અને ત્યારે તમે એનું ઈલાજ કરવા જાવ તો એક તો ઈલાજ મોંઘો પડે એમાં જે તમારા પૈસા જાય અને બીજી વસ્તુ પૈસા તો જાય જ જાય પણ તમે જીવ પણ ગુમાવી શકો એનું રિસ્ક તમને વધારે રેય
હા તમે ઘણી એવી સારી વાત કરી છે અને આમજો જી જઈને તો ખાલી, અ ખાવાનું એટલા પર જ આપડે, એ નક્કી નહી કરી શકતા. કે આપણું સ્વાસ્થ્ય સારું છે કે ખોટું છે આપણે સ્વ સારા સ્વાસ્થ્ય માટે છે ને કસરત પણ એવી ઘણી જરૂરી છે કે દરરોજ ઓછામાં ઓછું છે ને આપણે ત્રીસ મિનિટ ચાલવું જોઈએ, કે દોડવું જોઈએ, યોગ કરવો જોઈએ અથવા કોઈ રમત ગમતની રમત પણ આપણે રમવી જોઈએ. નિયમિત આપણે કસરત કરીશું તો આપણું શરીર પણ ઘણું એવું મજબૂત રહેશે. અને આપણી એક ઘણી એવી અનેક બીમારીઓ આપણને થતી હશે. એનાથી આપણે બચી શકીશું અને તેવી જ રીતે છે ને ઊંઘનું પણ એક એટલું જ મહત્વ હોય છે કે આપણે માણસ હોઈએ તો માણસના જીવનમાં છે ને લગભગ સાત થી આઠ કલાકની ઊંઘ લેવી તો જરૂરી જ છે એવું લખેલું જ છે એમ કે સાત થી આઠ કલાકની આપણે ઊંઘ લઈશું ને તો આપણા શરીર ને પૂરતો આરામ મળી રહેશે. અને આપણે સવારે ઉઠિશુ તો આપડું મન ઘણું એવું તાજું રહેશે અને આપણને કામ કરવાની શ- -ક્તિ પણ આપણી વધી રહેશે પણ આપણે જો રાત્રે રાત્રે બાર બાર વાગ્યા કે એક એક વાગ્યા સુધી આપણે ઉજાગરો કરીશું, અને સવારે આપણે ઉઠીશું તો આપણને કઈ કામ કરવાવમાં પણ મન નહી લા- -ગે તો આપણે સમયસર આપણે ઊંઘી જવું જોઈએ અને આપણું શરીરનું પણ સ્વસ્થ રાખવું જોઈએ. અને બીજી વાત એ કે માનસિક સ્વાસ્થ્ય માટે પણ આપણે છે ને આપણા શરીરમાં અને મગજમાં છે ને તણાવ ઓછો રાખવો જોઈએ આપણે પરિવાર અને મિત્રો સાથે આપણે થોડો સમય પસાર કરવો જોઈએ, ધ્યાન અને યોગ કરવા જોઈએ. અને આપણે છે ને આપ આપણને જે પોતાનો શોખ હોય ને એ શોખ માટે આપણે થોડો સમય કાઢવો જોઈએ. હંમેશા આપડે છે ને સકારાત્મક વિચાર કરવા જોઈએ કોઈ દિવસ નકારાત્મક આપણેે વિચાર કરવા ન જોઈએ. અને આપડે સ્વસ્થ શરીર રાખવું હોય આપડું તો આપણેે સૌથી પહેલા તો આપણેે દરરોજ સ્નાન કરવું જોઈએ. પછી આપણે જમવા બેસી એ પેલા આપણે હાથ ધોવાની ટેવ પાડવી જોઈએ, આપણે શુદ્ધ પાણી પીવું જોઈએ. અને આપણી આસપાસનું વાતાવરણ પણ આપણે સ્વચ્છ રાખવું જોઈએ. આપણા ઘરની આસપાસ આપણે ગંદકી ન કર- -વી જોઈએ અને જો આપ જે કઈ ખરાબ આદતો હોય કે દારૂ પીતા હોય, તમાકુ, સિગારેટ, અને અન્ય વ્યસનોથી આપણે દૂર રહેવું જોઈએ. અને કોઈ બીજું કરતું હોય ને એને પણ આપણે આપણા પરિવાર જનો હોય કે પછી આપણા મિત્રો હોય એ લોકોને પણ આનાથી આપણે દૂર રહેવાનું શીખ વાડવું જોઈએ આ બધી વસ્તુ છે ને શરીરને તરત નહી ખબર પડતી, લાંબા ગાળે આપણને ખબર પડે છે કે તમાકુ ખાવાથી અત્યારે તો ખબર છે. એ ઘણા એવા કેન્સર થાય છે. તો એ તમાકુ તો વર્ષોના વરસ ખાશે પાંચ વરસ ખાશે કે છ વરસ પણ એ બધું છે ને જયારે એની એ માણસની ઉંમર સાઇઠ સિત્તેર ઉપર જાય કે તો અત્યારે તો ચાલીસ પચાસ થાય ને તો બી તરત ખબર પડી જાય છે કે આ વ્યક્તિને કેન્સર થાય છે એટલે હું તો એમ જ માનું કે કે જે ખરાબ આદતો છે ને એ આપણે ઓછી કરવી જોઈએ અને તમે આગળ કીધું એમ કે આપણે આપણા શરીરની અ તપાસ પણ થોડી થોડી થોડા થોડા સમયાંતરે આપણેે કરાવી જોઈએ કે એનાથી આપણને ખબર પડે કે આપણા શરીરમાં કઈ ખામી છે જો કઈ બી ખામી હોય તો આપણે એ ખામી નો આપડે વહેલી તકે આપણે એની સારવાર કરીએ અને વધુ એવું આપડે અ દવાખાનામાં જઈએ અને આપણે ડોક્ટર પાસેથી આપણે સલાહ લઈએ અને આપણે શું અને શું ન કરવું એનું પણ આપણે ધ્યાન રાખીએ અને બીજી એ વાત કે આપણેે છે ને અ દરરોજના રૂટીનમાં આપણે નાસ્તો નાસ્તો કરવો પણ એટલો જ જરૂરી બને છે કે દરરોજ નાસ્તો કરીએ આપણેે તો આપડો પૌષ્ટિક નાસ્તો તો કરવાથી આપણને શરીર સવારે જ આપણને ઉર્જા મળે આખો દિવસ આપણને કામ કરવાની શક્તિ વધી રહે અને નાસ્તો તો આપડે ક્યારેય એવું નહી કે આજે ચાલ આજે નહી કરવું કાલથી કરીશ તો એવું તો ક્યારેય કરવું ન જોઈએ
હા સાચી વાત છે તમે જે છે એક સારા સ્વાસ્થ્ય માટેની કવર કરી દી છે જે અ બધું તમે કહ્યું એમ કે શરીરથી માંડીને તમે માનસિક સ્વાસ્થ્ય સુધી તમારા ખાવા પીવાને ટેવ થી માંડી સુધી ને તમારા બ્લડ ટેસ્ટથી માંડીને તમારે યોગા કરવા જોઈએ તમારે અદ્યાન ધરવું જોઈએ એ બધી વસ્તુ જે એ બધી વસ્તુ સંપૂર્ણ રીતે સ્વથ્ય માં આવી જાય છે તો અ સારું સારું સ્વાસ્થ માટે માત્ર એવું ભવિષ્યનું વિચારીને ભૂતકાળને ભૂલો સુધારીને એ જે છે આપણે જે છે આપણા સ્વાસ્થ્ય ને સુધારી શકીએ છ છે બીજું એક તમે મસ્ત વસ્તુ કહી કે ઊંઘ ખૂબ જરૂરી છે તો એના માટે જે છે આપણે ખા ઊંઘતા પેલા એક કલાક પહેલા આપણે સ્ક્રીન ટાઈમ આપણો બંધ કરી દેવો જોઈએ આપડે જે મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં જોતા હોય એ બંધ કરી દેવું જોઈએ પછી અ પુસ્તક વાંચવું જોઈએ જો આપડે કોઈ જરૂરી કામ હોય તો વહેલા પતાય દેવા જોઈએ જેથી આપણે પુસ્તકો વાંચી શકી એના કારણે કેવું થાય કે મોબાઈલમાં આવતી જે રીલ હોય આપણી આંખોમાં જાય અને આપણેે ઊંઘને ઘટાડી દેતી હોય છે પરંતુ આપણે એવું ન થવા દઈએ અને ફોન મૂકી દઈએ તો આપને જે સારી ઊંઘ મળતી હોય છે અને જો સાંભળવું જ છે કઈ કરવું જ છે તો સારું એવું મ્યુઝિક સાંભળીએ એકદમ કામ મ્યુઝિક રિલેક્સિંગ મ્યુઝિક સાંભળીએ તો આપણને જે છે એ સારી એવી ઊંઘ આવતી હોય છે
હા બસ અંતે તો એટલું જ કહીશું કે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જ આપણને સુખી જીવનનો સાચો આધાર છે આજે જ આપણે સારી આદતો અપનાવીશું કેમ કે સ્વાસ્થ્યની કાળજી લેવી એ પોતાના ભવિષ્યમાં કેટલું અ સૌથી સારું આપણું રોકાણ હોય છે. સ્વાસ્થ્ય સારું હશે તો આપડે આગળ કઈક જીવનમાં કમ્પ્લીટ કઈક કરી શકીશું બાકી આપણું સ્વાસ્થ્ય સારું નઈ હોય તો આપણેે આપણા જીવનમાં કઈક સફળતા બી નઈ આવી શકે
હા
સારું ચલો તો આના પર તો વાત કરીને આપડે બઉ ટાઈમ જઈશે ફરી ક્યારેક વાત કરીશું હા આવજો